હલો
હલો હા આવે છે અવાજ?
હા આવે છે આવે છે
હા હા. કેટલી સે? ન બતાવે જો તો કોલમાં. હ.
હ પેલામાં અરાઉન્ડ થ્રી ફો ત્રણસો બેતાળીસ બતાવતા હતા.
એ એ નહ એ નહ અત્યાર જે ચાલુ છે એમાં.
ત્રીસ.
મારામાં ફાઈવ ફોર્ટી વન બતાવે છે જુના કોલની બતાવે છે.
એટલે જુના કોલની ફાઈવ ફોર્ટી વન ફાઈવ ફોર્ટી વન એટલે તો અ કેટલું ઓલમોસ્ટ નવ મિનિટ થઈ.
એજ તો કઉ છું કે આપણે હમણાં જે હમણાં લાસ્ટમાં જે અર્ધ રિકટ થયો ને કોલ આપડો.
હા હા.
એની એની આપણે કેટલીક ચાર સેકન્ડ જેટલી વાત. કરી હતી કઈ ચાર સાડા ચાર સમથિંગ અને ઓટોમેટિક કટ થઈ ગયો. અને આમ એક કર્યો ને એટલે એજ એજ સેકન્ડો કન્ટિન્યુ થઈ નવી સ્ટાર્ટ ના થઈ મારામાં. આવું બતાવેશ અત્યારે મારામાં.
આ બધું ગ્લીચ ચાલે છે.
એજ તો.
છોડ આપડે લેટ્સ ચેન્જ થઈ ટોપિક. અ બોલ આપડે શું વાત કરતા હતા?
આપડણે એક્ઝામ ની વાત કરતા હતા કેવી ચાલત
હા, હ હમ. કેવી ચાલે તૈયારી?
બિલકુલ નહી ચાલતી અત્યારે તો વેકેશન ના મૂડમાં છું, એમ બી હમંની કોલેજ નહી ગઈ એટલે વેકેશન નો મૂડ આઈ ગયો છે.
તારે તો કોલેજ જવું જોઈએ.
કેમ?
કે તારા તારા ચલ આ તને કંટાળો હોય પણ તારી સહકર્મીને તો મજા આવે છે ને.
ના પણ પણ મને કંટાળો એનું શું કરવાનું, મને કટ શટાળો આવે ને, પછી કોલેજ
કઈ નહી કઈ નહી, હા. ફ્રેન્ડય હોય ને.
હા
ત્યારે એની જોડ વાત કરવાની.
ના ચાલશે એના કરતા તો મારા ઘરે સુવું ને શાંતિ થી મોડા સુધી એ મ. બ બહુ સારું લાગે એ મને.
સાચી વાત. ખાલી ખોટું જવું કામ વગેરેને કરતા તો ઘરે સુઈરો તો આરામ તો મળે.
હોય નહ આપડે.
હમ અને હવે તું ઉનાળો આવયો
હ એટ એટલે જ વધારે એવું થાય કે થોડ નહી જવું કોલેજ એના કરતા ઘરે શાંતિ થી સુઈ રહેવું આગળ પડે
બરાબર પતા પ તારે એમાં એનું રહી જાય છે.
અ એ તો મેમ કયો ત જવું હોય તો જાતું વાંધો નઈ બીજા બધા તો આવે જ છે ને હું જ નહી આવતી.
હમ બરોબર પેલા દિવસ રિકષ મળી કઈ હતીથી.
હા એ દિવસ તો ના એ દિવસ રિક્ષા વાળા એ બહ એ સીન કર્યા હતા.
શું થયું હતું?
તમે એ તમે લોકો ગયા ને પછી ત્યાં અમે એક રિક્ષા ઉઊભી ને અમે એમને કહ્યું કે આવી રીતે આવું છે એમ અમને કહ્યું કે હા બે તમે બેસો બીજા એક જણ આવે ને એટલે હું રી્ષા ઉપાડી લઈશ. એટલે મે સારું આઈ જશે ને બે પાંચ મિનિટમાં કોક નું કોક તો એમ એટલે અમે બેઠા. તો પછી વીસ મિનિટ જેવું થયું પણ કોઈ ના આવ્યું તો અમે એમને કહ્યું કે રી્ક્ષા ઉપાડી લો તો કેહે છે ના ના આવશે જ આવશે જ કેમ કરીને અમને ના જવાની તમે સારું અમે અમે બીજી રી્ષામાં જતા રહીએ. તો ક નાના રી્ષા ઉપાડી દ લ એમ કરીનેમને વીસ મિનિટ બેહાળડી રાખ્યા વીસ થી પ પચીસ મિટ અંદ તો તોય ના ઉપાડી હમણાં તો પછી છે ને અમે હ ત્યાં થી બીજી રીષા આવી ને તો છે મે એમને પૂછી જોયું કે આવી રીતે આવું છે તો એમને હા પાડી ને તો પછી તરત એમાં જતા રહ્યા. એવો એવો તાપ હતો ને એમાં એમને બેહાડી રાખ્યા હતા અમને.
અરે તાપ તો ખતરનાક હોય. તો એમ જ તમારી ઓલરેડી વીસ મિનિટ પહેલા બગડીને મિનિટ પછી બગડી
હ એટલે તો અમે એમને પેલા જ કહ્યું હ ના હતી પણ આ લોકો એ મને જવા નહતી દીધી
આ લોકો એટલે કોને
એટલે તે હું બેઠી હતી ને ત્યાં મારી જોડે એ લોકો હવે અમે લોકો નહોતા બેઠા હતા નીચે હમ તો એ લોકો મેં કહ્યું કે બારની બાર વાગે આવશે જ ને તેમજ જતા રહીએ તો કે છે ના ના ના એ તો ના જાય મને ના જવા દીધી. એટલે જતી રહી એ બસ. એટલે પછી અમે રિકક્ષા માં ગયા. તો શું કેટલી કેટલી મોડી ઘરે પહોંચી ત્યારે હું જો ને અમે લોકો પહોંચ્યા ને ત્યારે બે વાગ્યા ત સમથિંગ થયું તો બે સવા બે સમથિંગ.
હ પછી તનેતો ઓછો ટાઈમ મળ્યો હશે.
હા એજ ને
હમ
એક તો આવો તાપ ના નહી હોતી. પહેલા‌ જ જ્યારે નવી નવી સ્ટાર્ટ થઈ હતી સિટી બસ આપડે અહિયાં
હમ હમ
ત્યારે જતી હતી પણ એ અડધો સુધી જ તે છે છેક સુધી નહી.
ચાલ એટલીસ્ટ જ્યાં જ્યાં રિક્ષા માટે તમે ઊભા હતા ત્યાંથી મળી જાય તોય બહુ એટલું રિક જતું ર રહેવાય અને બીજી શા માટે જે આપ આપ મળ્યા હતા ત્યાંથી જતી હોય. તો બ તો અમારો વાંધો ના આ
ના પણ ત્યાં સુધી નહી આપણે જે પલો બિજ ક્રોસ કરી ને પછી પેલી ચોકડી આવે છે ને બ્રિજ ઉતારી પછી બસ ત્યાં સુધી જ જાય છે આપડે અહીની સિટી બસ
પડવા હા તમે જ્યાં હતા ને એ તો ફેમસ છે એ જગ્યા
હા ફેમસ છે પણ એ હા. પણ
અ આપડા નળ આપડા આપણા ગામમાં આવ આપણી સરહદમાં આવ
હા એ થવું તો જોઈએ પણ એ લોકો કરતા નહિ એનું શું?
આમાં સ્ટુડન્ટ્સ આગળ કમ્પ્લેન કરે ડેપોમાં તો કંઈ થાય નહી.
ના કમ્પ્લેન તો કરી છે ડેપોમાં પણ કશું નહીં થયું હા.
કેમ કે બહુ પબ્લિક હોવું જોઈએ તારા લોકો કઈ ક છેણલે અને એમના નજરમાં આવે
અને પેલા બી છે ને આપડે પેલા સ્ટાર્ટિંગમાં અ બસ ના લોચા હતા ને જવાના તો ત્યારે ખબર પેછી ટપાલ ને એવું મોક મોકલાવે એ લોકો. અમુક લોકોને ટપાલ મૂક લાવવાની હોય. તે લોકો એવી રીતે બસો મોકલાવે ને તો આવી રીતે બસો ના આવે મ બ બ બધી વાર કમ્પ્લેન કરી હતી કે આવી રીતે બસ ની આવતી તમારી ટપાલ કે એમને મોકલાવીને આમને તેમ એ બધું પણ કશું એનું એ લોકો એ એક્શન નથી લીધું હજુ એમ. કશું આગળ કર્યું નથી.
એવું તો ના ચાલે કેમ કેમાં હા. આમા ટાઈમ છે ને એમને થોડોક સરખો કરવો જોઈએ. સાડા બાર ની હોવી જોઈએ બારની નહી તો સાડા બારની તો શું હા
બંધ
તમે ઈઝીલી જઈ શકો હા કેમ કે આપડે આપણી કોલેજ જ બાર સવા બ છૂટતી હોય. તમારે નીચે જતા દસ મિનિટ તો થાય જ. કરી નીકળો તો સાડા બાર સુધી આવી જાય તો અમારે ઈઝી ર.
પણ આ તો કેવું બાર વાગે બસ આવી જાય ત્યાં આગળ અને બારને દસ જેવું થાય તો બસ ઉપડી જાય એટલે જો આપડે બસ આવું હોય ને તો આપડે લાસ લે ભર્યા વગર નીકળવું પડે.
પણ તમે વહેલા નીકળી જા કના ચાલ થોડા વહેલા
અ પણ આપ આપડો ગેટ બંધ હોય છે ને આપડો ગેટ બાર વાગ્યા પછી જ ખુલે છે એ પેલા એ લોકો ગેટ ની બાર નહી જવા દેતા આપણને
અ પેલો પાછળ વાળો ગેટ છે પાર્કિંગ બાજુ
ત્રણ ગેટ છે ત્રણે ત્રણ ગેટ ટેવું છે. અને ના ના એ જવા દ અને કેવું કે આજે લોકો હવે રીતે અપડાઉન કરતા હોય લોકોને બસ પકડવાની હોય ને એ લોકોને કેવું અગિયાર પિસ્તાલીસ થાય ને એ પછી એ લોકોને જો કે . જવું હોય ને તો જવાનું તો ના હવે એ તમારે પેલું એપ્લિકેશન કેમ સાઈન કરાવવાની પ્રિન્સિપાલ ની ને બધાની અને નીચે આપવાની.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
તો જ જો એમ તમે લખેલી એપ્લિકેશન એ લોકોની જોડે હોય ને તો જ એ તમને જવા દે બાકી એ ના જવા દે. બાકી તમારે જવું હોય તો બાર વાગ્યા પછી જ જવાનું.
તો તો પછી અમને પાસ આપી દેવો જોઈએ.
એતો હવે
કે
એટલે જ મને કંટાળો આવે કોલેજ જવાનું.
ટાાઈમિંગ એવો છે.
હ.
કા તો લેટ હોવી જોઈએ કા તો પછી અગિયાર થી અ અડી હોવી જોઈએ. બે કલાક કામ લેટ હોય તો બે કલાક પાછળ આપડે વાંધ ના.
હ.
નહી પણ આપડો ટાઈમ નવ વાગ્યાનો કે દસ?
હમ્મ સાડા નવ. સાડા ન થી બાર બાર વીસ અને પછી એક વાગ્યાથી જે રીતે લેક્ચર હોય એ રીતે.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
એવું છે. હમ્મ.
તારે કેટલા બધ્યા?
સવારે બી એ લોકો એવું કરે ગેટ વન કરી દે સાડા નવ થાય એટલે. .
આ પેલો નવો વોચમેન ટાઈપ રાખ્યો છે એને લીધે.
હા એમ લીધે તે.
એટલે જ સાંભળ ના હું તને કરું મારે કોલ આવે છે તો હા ને હા.